કૃષ્ણ.
કેમ છો મજામાં.
હા મજામાં. કેમ છો તમે?
હા અમે પણ એકદમ મજામાં જ ને આજકાલ તો મતલબમાં પણ વરસાદ ખુબ જ ઓછો આવે છે ને તો તેના કારણે ખુબ જ વધારે એવી તકલીફ થવા લાગી છે કારણ કે જો અમે મતલબ હમણાં રોપવાનું ને એ બધું ચાલુ કર્યું છે. તો વરસાદની ખુબ જ વધારે કમી હોવાના કારણે છે ને પાણી ખુબ જ ઓછું આવી રહ્યું છે અને તમને ખબર જ છે કે પાણીની સુવિધા વગર જો આપડે ખે ખથી કરીએ તકલીફ નો સામનો કરવો પડે અને તો જ મતલબ આપણે બધું વસ્તુ સારી રીતના કરી શકીએ. કારણ કે તમને ખબર જ છે કે જો આપડે સારી રીતના ખેતી ના કરીશું આપણને ખુબ જ વધારે એવ તકલીફનો સામનો કરવો પડે છે પાણીના વગર તો, એટલે તો તમારા તરફ પાણી ની કમી થઈ રહી છે કે બરાબર જ ચાલી રહ્યું છે? તમારા બાજુ.
હા અમારે તો આવી પાણી ની કમી તો થાય છે હાલમાં જો વરસાદ તો પડતો નહી હતો, તેના કારણે તો ખુબ એમ થતું હતું કે અમારે તો હું બિલ્ડિંગમાં છે તો ઉપર સુધી પાણી પોહોંચે નહી. ને એના કારણે અમને કેટલું બધ મુશ્કેલી પડી હતી. અમારે એટલે નીચેથી ઉચકીને પાણી લાવવાનું તો એમ પાણી જલ્દી આવતું નહિ હતું. અમારા ગામમાં જોવા જઈએ તો એમ વરસાદના કારણે વરસાદ પડતો નથી તો એમાં પાણી ની તો બહુ જ વધારે મુશ્કેલી થાય છે.
હા, તો એટલે જ તો મતલબમાં પાણી જો મતલબ ન હોય ને આપણને જ વધારે તકલીફ પડી જાય. કારણ કે પાણી આપણને મતલબ ખુબ જ વધારે એવું જરૂરી છે. તો તમને કહું તો આપડે છે ને જયારે પણ ખેતી કરીએ, તો ત્યારે પહેલા તો ખેતર ખેડવીએ ત્યારે ની જરૂર પડે. પછી જયારે મતલબ બાત થઈ જાય, ને બધું આપડે જે રોપેલું હોય તે થઈ જાય. તો પછી પણ પાણીની ખૂબ જ વટર એવી જરૂર પડે. તો કોઈ પણ આપડણે પાક લેધો હોય તો તેમજ પાણી વગર જો આપડણે ખેતી કરવા ઉતરીએ ને ખાલી વરસાદ ભરોસે રહીએ તો મતલબમાં ખુબ જ વધારે એવું તકલીફ થઈ શકે કારણ કે વરસાદ નું કઈ નક્કી ન હોય તમને ખબર જ છે વરસાદ છે ને વાતાવરણ પર આધારિત હોય અને તમને ખબર છે કે વાતાવરણ એટલું બધું ખરાબ થઈ ગયું છે ને આપણા બાજુ તો કારણ કે એટલા બધા ઝાડ કાપવામાં આવે છે. રોજે અને એટલું બધું પ્રદુષણ રોજે ફેલાવામાં આવે છે. તો તેના કારણે એટલું બધું મતલબ પ્રદુષણના કારણે હવે એટલો વરસાદ પણ પડતો નથી. અને ગરમી પણ ખુબ જ વધારે વધી ગઈ છે તો તેના કારણે જે કુવાઓ છે એ બધા બી સુકાવા માંડ્યા હશે એટલે પાણી આપણે બચાવવું જોઈએ કારણ કે જો આપણે હમણાં થી જ જો પાણી નહી બચાવીશું તો આપડી જે આગલી પેઢી આવવાની છે, તો તેને ખુબ જ વધારે તકલીપ થવાની છે. તમારે શું કેવું છે.
હા તમારી વાત તો એકદમ સાચી છે આપણે પાણી ન બચત કરવું જોઈએ કેમ કે આજ અને એમ જોવા જઈએ તો આપણે લોકો પાણીનો ખુબ વધારે બગાડ કરીએ છીએ. કેટલી જગ્યા જો નળ ખુલ્લો રાખી દઈએ અને કેટલી જગ પાણી ટપકતું રહે એ બધું નહી થવું જોઈએ. ને આપડે પાણીને વધારે ને વધારે એટલે અ આપણે મૂકી રાખવું જોઈએ પાણી ન બગાડ નહીં કરવું જોઈએ.
હા એટલે તો મેં પણ મારી ઘરે જયારે પણ મતલબ પાણી થોડુંક પણ બચે તો મતલબમાં એ મેં વધારે મતલબ પાછું ફિલ્ટર કરવા સારું લાખી દઉ છું. કારણ કે તમને ખબર છે કે પાણી જેટલું પણ હોય. ખૂબ જ વધારે જરૂરી છે. અને અને જે મતલબમાં અમા ઘરે બધું વાહનોને બધું ધોવાનું હોય, તો એ પણ અમે ખૂબ જ ઓવસાન એ જોઈએ છીએ કારણ કે મહિનામાં એક જ વાર નીવટો હો છે કારણ કે તેમાં પાણીની બચત આપે કરવી જોઈએ અને ગમે તે આપડણે પાણી યુઝ ન કરવું જોઈ અમે તો ફિલહાલ ગામમાં રહીએ છે. એટલે ત્યાં તો પાણીની સુવિધા ખુબ જ એમ તો સા્ સારી તો છે. પરંતુ પણ પાણી એકદમ બચાવવું જોઈએ. અને તમને ખબર જ છે કે ગમે ત્યારે દુષ્કાળ પડી શકે છે. અને ભગવાની દયાથી આપ આપડા બાજુ તો થોડુંક એમ તો સારું છે. પરંતુ જે આપણે આફ્રિકાની ને એ બધી વાત વાત કરીએ. તકલીફમાં પાણી ત્યાં એટલું બધું મોંઘું છે. આપણે જે પાણી વેસ્ટ કરી દેતા હોય છે. તો તેટલું પાણી એ લોકોને મતલબ કેટલા લોકો પાણી વગેર મરી પણ ગયા છે ત્યાં. તો આપણે બધું ધ્યાન રાખવું જોઈએ. અને એકદમ સદુપયોગ કરવો પાણી નુ.
હા, તમારી વાત એકદમ સાચી છે. કે આપડણે પાણી ન એકદમ સદપયોગ કરવો જોઈએ. અને પાણી માત્રામાં જેટલ આપણું બને તેટલું ઓછું યુઝ કરવું જોઈએ. કે હાલમાં આપડણે જોઈએ કે કેટલી જગ્યાએ પાણી ન ખુબ જ મતલબ પાણી આવતું જ નથી આ લોકોને ખુબ વધારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને આપણા ટાઇમ તો પાણી ની એટલી વધારે મુશ્કેલી નહી થાય પણ એમ જો વરસાદ વધારે નહીં આવે તો આપણને બી એ પરિસ્થિતિ ઉજગવી પડશે એટલે આપડે આપને જ્યાં સુધી બને ત્યાં સુધી પાણી નો બગાડો ઓછો કરવો જોઈએ. અને જો વરસાદ આવે એ બધા માં ત્યારે આપડણે પાણી નો સંગ્રહ કરવો જોઈએ ને એટલે વૃક્ષો એ બધા વાવવા જોઈએ. જોઈએ તેના કારણે આપણા ત્યાં વરસાદ બી વધારે આવે ને આપડે એમ વધારે મુશ્કેલી નહી પડે એમ.
હા એટલે જ નહી કારણ કે વરસાદ ભરોસે તો આપડા ના રહેવાય હોય કારણ કે વરસાદ તો તમને ખબર છે. કે વાતાવરણ ઉપર જ આધારી વાતાવરણ તો ખુબ જ ખરાબ થઈ ગયું છે હવે અને તમને ખબર છે ને કે હમણાં ખુબ જ વધારે એવી ગરમી પણ પડી રહી છે. અને ગરમી પડવાનું કારણ એક પ્રદુષણ પણ છે કારણ કે તમને ખબર છે. કે પ્રદૂષણ ના લીધે છે ને જે ઓઝોન લેવર છે તો તેમાં ખુબ જ વધારે કાણા પડી ગયા છે જે આપડે ખુબ જ એ નાનપણથી શીખવીને આવ્યા છે કે ઓજન લેવરમાં કાણા પડી જવાથી છે ને જે સુરજની કિરણો છે તે મતલબ આપડી ધરતી પર એકદમ ડાયરેક્ટ પડતી હોય છે અને ડાયરેક્ટ કિરણો પડે તે એનાથી શું કે ખૂબ જ એવું મતલબમાં આપણને સ્કીન પર પણ લાગે છે અને તેના કારણે આપનને ખુબ જ વધારે એવું મતલબમાં આમ બહુ ખરાબ લાગે છે અને ખુબ જ ગરમી પણ લાગે છે તો જો એવી સ્કી સ્કીન પર ડાયરેક્ટ આપડા પર પડે. તો છે એને આપણને કેન્સર જેવી બીમારી પણ થઈ શકે. પરંતુ આપણે તેનાથી થોડુંક બચવા માટે સનસ્ક્રીન અને એવું બધું લગાવવું જોઈએ. તો જેના કારણે આપણે તેનાથી બચી શકીએ અને મે તો હું છું કે આપડણે બપોરે બહાર જ નહીં નીકળવું જોઈએ. કારણ કે બપોરે જો આપડે બહાર નીકળશું તો ખુબ જ એવી તકલીફ થઈ જવાની છે આપણને. એટલે મેં તો બપોરે નીકળવાની ના પાડો છો મારા ઘરના લોકોને પણ અને જે નાના છોકરાઓ હોય તે ખબર નાના છોકરાઓને આપડે બપોરે આપણે સ્કૂલ છૂટી જઈ પછી બપોર પછી આપડે તુ નેવું મોકલીએ તો બપોરના કારમાં આપડે તુશન ને એવું નહીં મોકલું જોઈએ એ લોકોને છે ને સાંજ સમય મોકલું જોઈએ કારણ કે બપોરે જે લોકો ગરમીમાં જશે તો નાના છોકરાઓની તો સ્ક્રીન પર એકદમ નાજુક હોય છે. તો તે લોકોને ખુબ જ એવું તકલીફ નો સામનો કરવો પડી શકે છે. જેથી કરીને તમે શું તમારા ઘરના લોકોને બપોરે બહાર જવા કહો છો કે પછી નથી જવા દેતા
ના અમારે તો બી હું અમારા ફેમિલીમાં તો કોઈને બહાર જવાના તો દેતા નથી ને બપોરના ટાઈમ પર એટલે વધારે તાબ્યું હોય ને એના કારણે તબિયત બી બહુ ખરાબ થાય ને એમ જોવા જઈએ તો પાણીની તો કેટલી અછત છે તેના કારણે આપણને પાણીનું તો કેટલું મહત્વ એટલે રોજિંદા જીવનમાં કેટલી આપણને જરૂરત હોય છે પાણી એટલે પીવામાં રસોઈ કરવામાં ખેતી કરવામાં એટલે ખેતી બધે એમ સાફ સફા ઈમાં એ બધી વસ્તુમાં આપણને પાણી તો એટલુ એકદમ જરૂરી હોય છે તે પાણી વગર તો આપડું કય થાય ની એટલે માત્ર માં આપણેે પાણી ઓછું જે મતલબ યુઝ કરવા જોઈએ ને જે થી આપણે પાણી ની બચત કરી શકીએ ને આપણને પાણી ની અછત ની થાય.
હા એટલે જ તો મેં તો મારા ઘરના બધા જ લોકોને પણ એ પણ કહ્યું છે કે પાણી સારી રીતના ઉપયોગ કરવો જોઈએ અને બીજો તો શું કે અમે જે મતલબ હમણાં પાક લીધો સે તો ત્યારે પણ અમારું મતલબ મા ખેતર ખુબ જ દૂર સે તો ત્યાં સુધી અમારે પાણીની સુવિધા પહોચતી નથી. તો પાણીની સુવિધા પહોંચાડવા માટે, મતલબમાં વરસાદ ઉપર જ અમે આધારિત છીએ. જો વરસાદ આવશે તો જ, પાણીની સુવિધા સારી રીતના થશે. પરંતુ તમને ખબર છે કે આ વખતે મતલબમાં એટલો બધો વરસાદ આવવાનો નથી અને જે મતલબ આગાહી. કરી સે બધાએ કે, આ વખતે એલિમિનો. થયો છે અને તે મતલબમાં ખૂબ જ એવા મતલબ દસ પંદર વરસ એક વાર થાય સે. તો મતલબમાં આ વખતે ખુબ જ વધારે દુકાળ પડવાની સંભાવના થઈ છે એવું કહેવા લાગે છે બધા અને. આ વખતે તો ખુબ જ ઓછો વરસાદ પડવાનો છે, જેથી કરીને ખેડૂતોને ખુબ જ નુકસાન. થઈ શકે છે એવી આશંકા છે કારણકે પાણી વગર તો. અ એટલો બધો પાક સારી રીતના થવાનો નથી અને પાણી તો ખુબ જ વધારે એવું જરૂરી સે. તો જેથી કરીને થોડુંક નુકસાન થશે, એવું લાગે સે તો તમને શું લાગે સે નુકસાન! ની ભરપાઈ કરવા માટે સરકારે શું કરવું જોઈએ?
હા એના માટે તો સરકારે બી, મતલબ, ખેડૂતો ની મદદ કરવી જોઈએ ને એવી યોજનામાં સર કારે મતલબ પાણી એમ ની આવે તે બધી. એટલે બધી સુવિધા બી કરવી જોઈએ અને મતલબ જ્યાં સુધી ખેડૂતોને નુકસાન નહી થાય તેના માટે બી. આ લોકો ને મદદ કરવી જોઈએ જે લોકો ખેતી. કરે તે લોકો માટે ને જો ખેતી કરતા હોય આપણને. પાણી ની બચત કરવી જોઈએ. ખેતીમાં પાણીનો ઓછામાં ઓછો આપણનો ઉપયોગ કરવો જોઈએ. જેમાં આપણે જોઈ શકીએ. ટપક સિંચાઈ પદ્ધતિ અને. સ્પ્રિન્કલર પદ્ધતિ ઓછામાં ઓછી મતલબ, એમાં પાણી ઓછું વપરાય ને તે રીતે. આપણે સારામાં સારું પાણીની બચત બી કરી શકીએ. ને ખેતી પણ સારી થાય આપણી.
હા એટલે જ તો કારણ કે આ બધી તમે જે કીધી ટપક સિંચાઈ પદ્ધતિ ની એ બધી. એ બધી પદ્ધતિ અપનાવા થી છે ને, પાણી પણ ખુબ જ ઓછું યુઝ થાય છે કારણ કે. તમને ખબર છે કે, ટપક સિંચાઈ પદ્ધતિ થી સે ને. એટલું જ પાણી મળે છે. છોડવા ને અને તે પાણી ધીમે ધીમે જટું હોવાના. કારણે સે ને. કે બીજે મતલબમાં, પાણી જતું નથી અને એમ જો આપણે ઘણું પાણી નાખી દેયે તો મતલબમાં. જે મતલબ જમીનમાં એમ જ પહોંચી જાય છે. પાણી પરંતુ તે મતલબ જે ઝાડ ને આપણે પાણી. આપવા મંડીએ છે તો તે તેને મતલબ પાણી એટલું પણ મળતું નથી જે છોડવા ને આપડે. પાણી તેને એટલું બધું મળતું નથી. અને આજુ બાજુ જ પાણી નીકળી જાય સે. તો જેથી કરીને ટપક સિચાઈ પદ્ધતિ જેવી પદ્ધતિ આપણે અપનાવવી જોઈએ જેથી કરીને આપણને ખુબ જ એવો લાભ થઈ શકે અને પાણી પણ ઓછું જાય જેથી કરીને. આપણને ઓછા પાણીએ આપણે સારી રીતના એવી ખેતી કરી શકીએ અને. પાણી બચાવવાનો મહત્વ એ સે કે બીજો કે પાણી આપણને. જિંદગી માં ખુબ જ વધારે એવું કામ લાગે સે પાણી વગર આપણી જિંદગી ચાલી શકવાની નથી. અને મતલબ આપણે ખાવા વગર એક ટાઈમ પર રહી શકીએ પરંતુ પાણી પીવા વગર આપણે રહી. શકતા નથી અને જીવનમાં પાણી નું મહત્વ એ ખુબ જ વધારે છે. તો જેથી કરીને આપણે જો શરૂઆત નહી કરીશું પાણી બચાવવાની તો આપણે જે આવાની પેઢી છે એ લોક ને ખુબ જ એવો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. એટલે આપણે પાણીનો જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે પાણીનું એટલે બચાવ કરવો જોઈએ ને આપણે જે વૃક્ષો એ બધું વાવે બધું વધારે વાવા જોઈએ કે વધુ વૃક્ષો વાવવાથી વરસાદનું પ્રમાણ જળવાય રહે અને પાણી નું સંતુલન, સંતુલન પણ જળવાય રહે. એટલે આપડે વૃક્ષો પણ વધારે માત્રામાં વાવવો જોઈએ.
હા એટલે જ ને વૃક્ષો વાવાથી તો ખુબ જ વધારે વરસાદ પણ આવે શકે જેથી કરીને તમને ખબર જ છે કે તે આ આપડે મતલબમાં અ. જેટલી જગ્યા આપણે જોઈ હોય, વરસાદ વધારે પડે, જેમ કે એમે ઝોનનાં જંગલોમાં ને એવુંમાં પણ ખુબ જ વધારે વરસાદ પડશે. કારણ કે ત્યાં છે ને ઝાડ ખુબ જ વધારે હોય છે. વૃક્ષો ખુબ જ વધારે હોવાના કારણે ત્યાં ખુબ જ વધારે વરસાદ પણ પડે છે. જેથી ત્યાં પાણી ખુબ જ વધારે હોય સે. તો ચાલો આપણે પાણીની આ બચત પર પસી આપણે બીજા દિવસે સારી રીતના વાતચીત કરીશું.
હા સારું ચાલો.